હા, અવાજ આવે છે?
હા.
હ હા, તો ચલોને આજે મસ્ત એક મારી જોડે વિચાર છે. આમ અને વિષય પણ છે આમ ખુબ, સુંદર દુબઈની મુસાફરી અને ઘણા લોકો માટે છે ને દુબઈ એક આમ આકર્ષણ શહેર તરીકે ઓળખાય છે. હવે, તો હ.
હા, દુબઈ દુનિયાના સૌથી એકદમ,
ઝડપથી વિકાસ કરતો શહેરમાંથી એક છે ને ત્યાં પરંપરા અને, આધુનિક બંનેનું સરળ મિલ જોવા મળે છે.
હા, એજ. અને દુબઈનું નામ સાંભળતા જ સૌથી પહેલા તો ઊંચી ઈમારતો અને વિશાળ રસ્તા-, ને સ્વચ્છતા યાદ આવે છે.
હા, અને તે સાથે દુબઈની યોજના, બંધ રચના પર કૂ, ખ જ પ્રસિદ્ધ છે અને દરેક વસ્તુ સારી રીતે ગોઠવાયેલી છે.
બિલકુલ. હા મુસાફરી કરતા પહેલા તે જગ્યા આવી છે. થોડી હા, એથી મેળવવી ઉપયોગી બને છે.
બિલકુલ. તેનાથી મુસાફરી વધુ સરળ અને રસપ્રદ બને છે.
બિલકુલ. અને દુબઈમાં છે ને હવામાન મોટા ભાગે ગરમ જ હોય છે.
હા, એટલે યોગ્ય કપડાં અને-, પાણીની કાળજી રાખવી જરૂરી બને છે.
બિલકુલ. અને દુબઈમાં તો ઘણા દેશોના લોકો સાથે રહેતા હોય છે.
હા, એટલે ત્યાં વિવિધ સંસ્કૃતિનો સુંદર સંગમ જોવાવામાં મળે છે.
બિલકુલ. અને ત્યાંના રસ્તો ખુબ જ આમ પહોળા અને સાફ હોય છે.
હા અને વાહન વ્યવસ્થા પણ ખુબ જ સારી માનવામાં આવે છે.
બિલકુલ અને મેટ્રો સેવા ઘણા લોકો માટે ઉપયોગી આમ સાબિત થાય છે.
હમ મેટ્રોથી ઘણી જગ્યાએ ઓછા સમયનું પહોંચી શકાય છે.
બિલકુલ એ છે ને દુબઈમાં ઊંચી ઈમારતો દુનિયાભરમાં, પ્રસિદ્ધ છે.
હા અને આના ઈમારતો માનવી કુશલતા અને, યોજના નું ઉદાહરણ છે.
બિલકુલ અને કહેવાય ને કે સાંજે પ્રકાશ થી શહેરના, સુંદર્ય વધી જાય છે.
હા અને રોશની થી સજાયેલા માર્ગ અને ઈમારતો જોવામાં ખુબ જ આકર્ષક લાગે છે.
બિલકુલ અને દુબઈમાં પણ આમ બાગ બગીચા પણ આમ સારી રીતે સંભાળવામાં આવે છે.
હા અને હરિયાલી અને સ્વચ્છતા બંને પર ધ્યાન આપવામાં આવે છે.
જ બિલકુલ અને મુસાફરી દરમિયાન સ્થાનિક નિયમોનું પાલન કરવું ખુબ જ અગત્યનું છે.
હા દરેક દેશની પોતાની પરંપરાના નિયમો હોય છે. તેનું અંદર આધાર કરવો જોઈએ આપડે
બિલકુલ અને દુબઈમાં સમય ન ખુબ જ આમ મહત્વ આપવામાં આવે છે.
હા અને સમયસર કાર્ય કરવું સારી ટેવું છે.
બિલકુલ અને ત્યાંના બજાર પણ આમ ખૂબ જ આમ મોટા હોય છે.
હા અને વિવિધ વસ્તુઓ એકદમ એક જગ્યાએ મળી રહે તેવું પણ જોવાવામાં મળે છે.
બિલકુલ આમ સોનાના બજાર પણ આમ ઘણા પ્રસિદ્ધ છે. ત્યાં તો
હા અને ઘણા લોકો આ બજારો જોવામાં પણ રસ રાખે છે.
બિલકુલ અને દુબઈમાં વિવિધ દેશોનું ભોજન પણ મળે છે. આમ કેવાય ને
હમ્મ અને વિવિધ સ્વાદનો પરિચય એક જ શહેરમાં મળી જાય છે.
બિલકુલ અને રનપ્રદેશ પણણમ દુબઈની આમ એક વિશેષ ઓળખ બી છે.
હ એ ટેકા અને ખુલ્લા સ્થળ અલગ એ કોવા આવે
એજ અને સવારે સાંજે આમ રનનો નજારો અલગ જ લાગે છે.
હા અને કુદરત નું પણ આ પણ એક સુંદર સ્વરૂપ છે.
હ બિલકુલ દુબઈમાં દરિયા કિનારે પણ આમ ઘણા સુંદર આમ બધું છે.
હ, હા અને સ્વચ્છ પાણી અને વ્યવસ્થિત કિનારા લોકોને આકર્ષિત કરે છે.
બિલકુલ પ્રવાસીઓ ફોટા લેવા માટે પણ આમ ઘણી સુંદર જગ્યા તમને મળી જાય છે.
હમ્મ દરેક જગ્યાની પોતાની અલગ ઓળખ અને સુંદરતા હોય છે.
બિલકુલ અને મુસાફરીથી છે ને નવી જગ્યા વિશે આમ જ્ઞાન વધે છે. આમ કવાય ને
હા અને વિવિધ સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ વિશે માહિતી મળે છે.
બિલકુલ અને સારા વર્તનથી દરેક જગ્યાએ માન પણ મળે છે.
હા ને નમ્રતા અને શિસ્તચાર દરેક દેશમાં મહત્વપૂર્ણ ગણાય છે.
બિલકુલ અને દુબઈની સફાઈ પણ લોકોને પ્રભાવિત કરે છે.
હમ્મ ને સફાાઈ ચલાવી દરેક નાગરિક ની જવાબદારી પણ ગણે છે.
ઉન કર અને કેહેવાય છેમ કે આમ દરેક સ્થળની પોતાની અલગ જ આમ વિશેષતા હોય છે.
હા અને અ કેટલાક સ્થળ આધુનિક રચના માટે પણ પ્રસિ્ધ છે તો કેટલાક ઇતિહાસ અને સંસ્કૃતિ માટે
બિલકુલ અને શહેરમાં મોટા ભાગ આમ કેહેવાય ને કે બગ બગીચા પણ આમ જોવા મળે છે ત્યાંથી એમનો જરો તેનો આમ ખૂબ જ અનોખો હોય છે.
હમ અને આ બગીચા લોકોને આરામ અને પ્રકૃતિ નો આનંદ આપે છે.
બિલકુલ અને દુબઈમાં છે ને ઘણી જગ્યા આમ સુંદર ફુવારા પણ છે.
હા અને સાંજે પ્રકાશ સાથે ફુવારાનો નજારો ખુબ જ મનોહર લાગે છે.
બિલકુલ, અને શહેરની રાત્રિ જ નિયમ રોષની પણ અલગ જ આકર્ષણ ધરાવે છે.
હા અને ઈમારતો પર પડ થી રોશની શળ ને વધુ સુંદર બનાવે છે.
બિલકુલ ત્યાં મનોરંજન માટે પણ આમ ઘણી વ્યવસ્થા છે.
હમ નાનાથી મોટા દરેક ઉંમરના લોકો માટે અલગ અલગ પ્રવૃત્તિ હોય છે.
બિલકુલ અને ત્યાં વિવિધ પ્રકારની ઘણી બધી આકર્ષિત વસ્તુઓ પણ આપણને જાણવાન દેખાય છે આપણને જોવા મળે છે.
હમ દરિયા કિનારે વિવિધ, રમતો નું આનંદ લઇ શકાય છે.
બિલકુલ અને દુબઈમાં મોટા આમ કહેવાય ને પ્રદર્શન અને મેળા પણ આમ ભરાતા હોય છે.
હ અને આ મેળામાં વિવિધ દેશોની કલા અને સંસ્કૃતિ જોવા મળે છે.
બિલકુલ, હસ્તકલાની પણ વસ્તુ પણ આમ લોકોને આમ ઘણી ગમે છે.
હમ અને આવી વસ્તુ સ્થાનિક કલા અને મહેનતોનું. પરિચય આપે છે.
બિલકુલ હ સનયમ સુરક્ષા. અને વ્યવસ્થા પણ સારી ગણાય છે ત્યાંની તો હં.
હા એકદમ સાચી વાત, નિયમ નું પાલન થતા વ્યવસ્થા સારી રીતે તે ચાર હજાર
બિલકુલ સ્વચ્છતા અને શિસ્ત બંને શરીરને આમ ઓળખ બની ગયા છે કેવાય ને.
હમ આવી ટેવ અન્ય જગ્યા આપવા માટે. પણ પ્રેરણા બની શકે છે.
હ બિલકુલ અને દુબઈમાં વિવિધ ભાષા બોલનારો લોકો પણ રહે છે.
હા અને છતાં પરસ્પર સમાન અને સહકાર જોવાવા મળે છે.
હ બિલકુલ અને ત્યાં ઉત્સાહો પણ આમ અલગ જ રીતે ઉજવવામાં આવે છે.
હમ ને વિવિધ પરંપરાઓ ન આદર કરવામાં આવે છે.
બિલકુલ અને મુસાફરી કરતા સમય સ્થાનિક નિયમો સમજાવવા જોઈએ લોકોને.
હા અને નિયમ નું પાલન કરવું એ સારી પ્રવેશી ની ઓળખ છે.
બિલકુલ અને સમય ન સદુપયોગ પણ આ મુસાફરીમાં ખુબ જ જરૂરી થઇ ગયો છે.
હા એકદમ અને યોજના પ્રમાણે કાર્ય કરવાથી વધ તું જગ્યા જોઈ શકાય છે.
બિલકુલ અને કુદરતી અને મુસાફરી આમ બંને પ્રકાર. ના દ્રશ્યો દુબઈમાં જોવા મળે છે
હા અને આ બંને ન સંગમ દુબઈ ને, અલગ ઓળખ આપે છે.
બિલકુલ એ મુસાફરી થી આમ કવાય ને, આમ ભૂગલ વિશે પણ આમ જ્ઞાન વધે છે.
હા, અને તેનાથી અન્ય દેશોની જીવન પદ્ધતિ સમજવામાં મદદ કરે છે.
બિલકુલ અને સંસ્કૃતિનો આધાર દરેક પ્રવાસીનો પણ એમ એજ કરવું જોઈએ તેમને તો,
હા અને સારા વર્તનથી સારો સંદેશ પહોંચી શકે.
બિલકુલ અને દુબઈની પ્રગતિ દુનિયા માટે એક આમ રસપ્રદ ઉદાહરણ છે.
હા યોજના પરિશ્રમ અને શિસ્તથી વિકાસ શક્ય બને છે.
હા બિલકુલ અને મુસાફરી માત્ર ફરવા માટે નથી હોતી,
હા મુસાફરી જ્ઞાન સમજણ અને દ્રષ્ટિકોણમાં પણ વધારે આપે છે.
હા બિલકુલ અને નવી જગ્યા જોવાથી નવી માહિતી પણ મળે છે.
હા અને નવી માહિતીથી સામાન્ય જ્ઞાન પણ વધે છે.
બિલકુલ અને આજ રીતે દુબઈની આ મુસાફરી વિશે આમ ઘણી માહિતી મળે છે આપણને
હા અને આ ચર્ચાથી દુબઈના વિકાસ સ કૃતિ સ્વચસ્થતા વ્યવસ્થ અને આકર્ષણ વિશે સારી સમજ મળે છે.
બિલકુલ, અને અંતમાં એટલું જ આમ કહી શકાય કે મુસાફરી જ્ઞાન અને સમજણ વધારવાનું આમ એક સરસ માધ્યમ છે. અને
હા અને દુબઈ જેવું શહેર વિકાસશીસ્ અને આધુનિકનું એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઓળખાય છે, અને આ સાથે આજનો વિચાર ખૂબ જ પ્રેરણા આપે છે એક
બિલકુલ બિલકુલ અને બિલકુલ અને આજે મને તમારી જોડે આ વિષય પર ચર્ચા કરીને આમ ખુબ જ આનંદ થયો. આપણે ચોક્કસ કઈક નવા વિષય પર વાત કરીશું મજા આવી ગઈ તમારી જોડે, હા મળીયે બાય.
હા મલે. -